હલો.
હલો.
હા નમસ્કાર. નમસ્કાર હલો. હલો.
હલો. હમ્મ. જય શ્રી કૃષ્ણ.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
બિલકલ. આજે આપડે આય્યુર્વેદિક વિશે બધી દવાઓની વાત કરશું બરાબર. હા તો કર. .
. શરીરના કોઈપણ રોગનો ઈલાજ આયુર્વેદમાંથી થાય છે. આયુર્વેદમાંથી દરેક પ્રકારના ઈલાજો મળી રહે છે. હા પણ આયુર્વેદમાં કેવું છે કે, તમારે તમે જે કોઈ ઈલાજ કરો ને એ તમા જડ મૂળ માંથી કાઢે. એના માટે સમય બહ લે છે. એટલે આજકાલ લોકો છે ને, એ આયુર્વેદ તરફ આવતા નથી. એલોપેથી ઉપર જાય છે. હા અને એમાં બીજું એક એક છે હોમિયોપેથિક. આયુર્વેદ જેવું જ રિઝલ્ટ આપનારું એ પણ બહુ ઓથેન્ટિક છે. કોઈ પણ રોગજો હોય એ જળમાંથી મૂળમાંથી ઉડાડવો હોય તો હોમિયોપેથિકની જે ગોળીઓ આવે છે સફેદ સફેદ ના નાની એ અલગ અલગ રીતે લેવાની હોય છે. જો એ રીતે આપણે લઈએ ને તો એનું પણ રિઝલ્ટ બહુ જ સારું છે એટલે આયુર્વેદ ને આપણે અમુક સમય અવગણીય છીએ દેશી ઓહળિયાઓથી આનાથી તેનાથી પણ એવું નથી દેશી ઓહળી આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય. છે અને અને આપડા શરીર માં કોઈ પણ તત્વ ઘટતું હોય, તો એ દેશી ઓહળિયા આયુર્વેદિક થુ થ્રુ પૂરું કરી નાખે છે એવું છે હા હલો. હલો હા હા અવાજ આવે છે? હલો. હા દેશી ઓહોળિયા ની વાત હતી આપડી. આયુર્વેદ વાળી તો એ ઓહોળિયાઓ છે ને એ અલગ અલગ પ્રકારના આવે છે દેશી ઓહોડિયાઓ. અને એનાથી વ્યક્તિને ઘણી બધી રાહત અનુભવાય છે થઈ જાય છે પણ એના માટે એમણે જમવામાં ખોરાકમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે સ્યમી જીવન જીવવું પડે છે. અને તો જ આયુર્વેદનો એક ખરા અર્થમાં અસલ એનો ઉપયોગ થઈ શકે છે. અને વ્યક્તિને રોગ મુક્ત કરી શકે છે ગવર્મેન્ટ પણ હવે એલોપેથીની અમુક દવાઓ કરતા આયુર્વેદના જે છે અમુક ડૉક્ટરો એને એને ઓથેન્ટિકેશન આપેલું છે કે. એ લોકો પણ દવા આપી શકશે અને રિઝલ્ટ આપી શકશે જેથી કોઈ પણ વ્યક્તિ હોય એને આયુર્વેદિક દવા પણ લઈ શકે છે અને એલોપેથી પણ દવા લઈ શકે. છે અને આયુર્વેદિક ડોકટરો છે એનામાં ખુબ જ જ્ઞાન હોય છે જૂનું જ્ઞાન છે કે છે ને. જૂનું જ્ઞાન હોય છે.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
બરોબર છે ને.
હા બરાબર છે તમે બહુ સરસ વાત કરી. કે આયુર્વેદિક છે એ એમાં પરેજી થોડીક પાળવાની રહેશે પણ ઈ તમારા શરીર માટે ખૂબ ઉપયોગી છે.
હું.
કે. તમે કે શે જે ડોક્ટરે દહીં છાસ દૂધ જે હોય આયુર્વેદિક માં ઈ લોકો દવા આપે છે ત્યારે એ નથી ખાવાના હોતા પણ એ તમારા શરીર ને બહુ સારી ઇફેક્ટ કરે છે. અને એમાં તમને બીજી કઈ તકલીફ નથી થતી જોકે એલોપેથીમાં એનું રિએક્શન થોડુંક આવવાની શક્યતા હોય છે.
આયુર્વેદમાં આ બહુ સારું છે તમે બહુ સરસ વાત કરી અને બીજું કે ઈ તમારા આપણે ચરક ઋષિ હતા એને આ બધી આયુર્વેદિકની બધી એને શોધખોળ કરી છે. અને એના માટે તે ગવર્મેન્ટ અત્યારે આયુર્વેદિક હોસ્પિટલોને પેલું ખોલી રહી કે બને એટલા માણસો કે પેશન્ટો હોય ઈ આયુર્વેદિક તરફ થોડાક વળે હા લા હા લાભ લઈ શકે પણ ધીરે ધીરે તે એનું હવે પેલુ થશે ખરૂં કેમ કે ઓલી દવા છે ને થોડીક તમને ગરમ પડે એલોપેથી રિએક્શન આવવાના ચાન્સીસ રે ગરમ પડે અને બીજી તકલીફ થાય ખરી
ખરી ચોક્કસ થાય હમ
આયુર્વેદિકમાં એવી કોઈ તકલીફની તમને સમસ્યા રહેતી નથી એવી જ રી તે હોમિયોપેથિક માંય પણ છે ધીરે ધીરે સારૂ થાય અને જડમૂળ માંથી કાઢે
હા
એ બધી દવાઓ તમને જડમૂળ માંથી તમને લાંબા અ ગાળા એ તમને ઈ સારું કરે પણ એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી આ બાબતે તમારું શું કેવું છે.
ખરેખર ખૂબ જ સારી છે આયુર્વેદ આપણને છે કે આપણા દેશ પૂરતું સીમિત છે જ તો કે ના ના આયુર્વેદ તો આદિવાસીઓ વિસ્તારો જ એમાં બઉ બઉ પ્રચલિત છે આયુર્વેદમાં અને આદિવાસી હોય જેની પાસે અમુક નુસ્ખા હોય છે અમુક એવા એના જે પરંપરાઓમાંથી આવતા હોય કે તમને અમુક રોગો એટલો એવો એવો રોગ હોય ને એ પણ રોગ સારો કરી આપે છે એવી રીતે ચીન છે જપાન અને ચીન આપણને એમ છે કે એ બધા એલોપથીમાં છે નારેના એ બધા એ તો આયુર્વેદમાં બહુ ઊંડા છે એ લોકોનું રિસર્ચ પણ ઊંડું છે આપનાં ઋષિઓ જે આપેલું છે ચરક ઋષિ ચરક સંહિતા એર આખું આયુર્વેદિક લખાણું આયુર્વેદ અને અમુક પુસ્તકો તો એવા છે એનું નામ છે વેદ આયુર્વેદ એ પુસ્તકોમાં કેટલું બધું માનવ શરીરને જેટલા રોગ થવાના હોય તમામ રોગની દવાઓ ઈલાજ હો એમાં આપેલા છે એવું પુસ્તક છે અને એ ચરક સંહિતા અંતર્ગત આવેલું પુસ્તક છે અને એ પુસ્તકની ઇફેક્ટ એવી છે એ પુસ્તક અમુક લોકો પાસે ન હોય હોય તો એનો અભ્યાસ કરે તો એ ડોક્ટર જ કહેવાય તમને કોઈ કીધું કે મને આ દુખાવો છે મળતો નથી તો એમાં કઈક એનો ઈલાજ આપેલો હોય અલગ ઈલાજ આપેલો હોય થોડોક આપને એમ થાય આવો ઈલાજ તો કે હા એવો ઈલાજ એવો ઈલાજ હોય આઠ દિવસ નો હોય દસ દિવસ નો હોય એના પ્રમાણે ઈલાજ હોય એ રીતે રહેવાનું હોય પરજી જે નિયમ પ્રમાણે રાખવાની રાખવાની તો તમને એ રોગ માંથી એ દુખાવામાંથી સદંતર મુક્તિ આપી દે છે.
તમે બહુ સરસ વાત કરી કે છે ને કે દાખલા તરીકે બીલી ના પાન છે એ તમે ખાવ